હલો
કેમ છો?
મજામાં હ હું મજામાં
અ મને એ કહે માનવ શરીરમાં પાણી નું શું મહત્વ છે.
અરે માનાવ ને તો પાણી શરીર માં પાણીમાં તો ઘણું બધું મહત્વ છે. અ સાંભળ મે હમ હમ એક મિનિટ, એક મિનિટ સાંભાળ હ હમ
આવાજ આવે છે.
હા આવી છે, આવે છે દેખો અલ્ અ માનવ જો માનવ શરીર માટે અ ભાગ પાણીની બનો છે. આપણ શરીરમાં લગભગ સાત ટકા આસપાસ ભાગ પાણી નો છે, હોય છે. પાણી શરૂર નો તાપમાન સંતુલિત રાખે છે. પાચન મદદ કરે છે. પોષણ તત્વની શરીરને ભાગો સુધી પહોંચાડે છે. કચરા બહાર કાઢે કાઢવામાં મદદ કરે છે. અને શરીર ને તાજુ રાખે છે.
એટલે જો આપને ઓછું પાણી પીએ તો શરીર પર અસર પડે?
હા જરૂર, જો શરીર ને તુરંત પાણી ના મળે તો ડીહાઈડ્રન્ટ થઈ શકે હા થકાવટ લાગે માથું દુખ હોય કમજોરી આવે, ચક્કર આવે, ત્વચા સુખાઈ જાય. અને ઘણી વાર પાચન ના નાં પણ તકલીફ થાય.
એટલી રોજ યોગ્ય પ્રમાણ પ્રમાણમાં પાણી પીવું ખૂબ જરૂરી છે ને
હા ખુબ જરૂરી છે. ગરમી નો મોસમાં તો વધારે ધ્યાન રાખવું જોઈ. પાની કેવલ તાન ભુજવાના આવું નથી. પણ શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી જરૂરી છે.
અ પાણી નુ મહત્વ કેવલ માનવ માટે જ છે કે પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ એટલું જ જરૂરી છે.
પ્રાણી અને પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ પાણી તટલે જ જરૂરી છે. જે માપને પાની વગર અ રહી શકત નથી. એમ પ્ર પ્રાણીઓને બી પક્ષી જોડે પણ રહી શક તા નથી જંગલમાં, ગામમાં, ડામમાં, શહેરમાં બધા જીવો પાણી ભર નિર્ભર છે.
અચ્છા હા ગરમીમાં ઘણીવાર પક્ષીઓ માટે લોગો પાણીના વાટ કા મુક્તા હોય છે.
હમ હા આ ખુબ સારી આદત છે. ગરમીઓમાં દિવસામાં પક્ અ પશુઓમાં અન રસ્તના પાણી માટે પાણી મૂકવું છે. માનવતા પૂર્વક કામ છે. આ થી અપને સમજી શકી છે પાણી કેવલ અપની જરૂરત નથી. પણ બધા જીવના જરૂરતથી ખેતીમાં પાણી ના શું મહત્વ છે. અરે સોરી.
ખેતી તો મહત્વે પાણી પર આધારિત છે ના. ખેતરમાં પાક ઓગડાવવા માટે પાણી જરૂરી છે બીજ વાવ્યા પછી પૌધા ઉગે પાણી જરૂરી છે, વિકાસ કરે ધાન્ય આપે એ માટી પાણી જરૂરી છે. જો સમયસર પાણી ન મળે તો પાક સુકાઈ જાય હે ને કિસાનને નુકસાન થાયના
હા. એટલે પાની વિના ખેતી શક્ય નથી. એટલે પાણી પિના શક્ય-શક્ય
હા, ખૂબ ઓછી શક્યતા છે. હા કેટલીક પદ્ધતિઓ જેમ કે ટપક સિંચાઈ વૃક્ષા જએ સંચે, ઓજા પાણી વાળા પાકકા બધાથી મદદ થઈ શકે એમ. પન મૂલભૂત રીતે ખેતી માટે પાણી જરૂરી છે ના.
હા. અને જો ખુબ વધારે પાણી પડે તો
તો પણ થાય ના, અતિવૃષ્ટિ થાય તો ખેતરમાં પાણી ભરાઈ જાય. મૂલ્સ ચડી જાય, આનો પાક નષ્ટ થઈ જાય. એટલે ખેતી માટે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે એમ પાણી જરૂરી છે.
હા. પાણી અહ ઘરતું જીવન નમાં કેવી રીતે ઉપયોગી છે? ઘરભૂતી જીવનમાં પાણી કેવી જોઈ ઉપયોગી છે?
હા. અરે ઘર મે તો પગલે-પગલે પાણી જોઈ. સવારે ઉઠે તે રાત સુધી આપને પાણીનો ઉપયોગ કરીએ છીએ ના. દાંત સાફ કરવા, નહાવા, રસોઈ બનાવવા, ચાય
હમ્મ.
ભાજી ધોવા, ભાંડા ધોવા, કપડા ધોવા, ઘર સાફ કરવા આ પાની વગર શક્ય નથી.
હા. અરે હમ્મ. હા ખરું છે હા. પાણી ઘણી વાર આપણે પાણીનો ઉપયોગ એટલે સ્વાભાવિક માની લાય કે એનો અને પાણી જીવન માં કેવી રીત તે હા ખરું ઘણી વાર પાની ઉપયોગ એટલે સ્વાભાવિક માની લે કે એનો ખરો મહત્વ ભૂલી ગઈ. છે.
બિલકુલ. જો એક દિવસ ઘરમાં પાની ના આવે તો ત્યારે જ આપનું પાણીનું સાચું મહત્વ સમજાય નહીં શકત તું નથી, રસોઈ બની શકેતે નથી, સફાઈ થઈ નથી. પીવાનું પાણી જોઈ, ભૂદક ટાઈકા જાય.
હા. શું પાણી સ્વચ્છતા પાને જોડુંલું છે? હા. હા. પાણી સ્વચ્છતા માટે ખુબ ઘનિષ્ઠ સંબંધ છે. જો સ્વચ્છ પાણી મળે અને સફાઈ માટે પાણી નો યોગ્ય ઉ પયોગ થાય તો રોગ ઓછો થાય. હાથ ધોવાનું નાનું, કપડા સ્વચ્છ રાખવાનું, શૌછાલય સાફ રખ રખવાઓ આ બધામાં પાની જરૂરી છે.
હા એટલે પાની સ્વચ્છતા માટે જરૂરી છે અને સ્વચ્છતા આરોગ્ય માટે જરૂરી છે.
હા આન બને એકબીજા સાથે જોડેલા છે જો સ્વચ્છ પાની ન મળે તો કોલરા, ટાઈફાઈડ, ટાયરિયા પીલીયા જેવા રોગાનું ફેલાઈ શકે.
મને લાગે છે કે પીવાનું સ્વચ્છ પાની મેળવું એ પન એક મોટી જી મેદારી છે.
હા ઘણા લોકોને આજે પણ શુદ્ધ પાણી મળતું નથી. કેટલાની જગહ લોકો દૂર દૂરથી પાની લાવતા હોય છે. એથી સમજાય શકે છે કે પાની કેવલ સાધન નહી પન જીવન માટે સંઘર્ષ પણ બની શકે.
એટલે જે લોકાને ઘરમાં નળથી પાની મળી જાય તમને પાનીનું વધારે મૂલ્ય સમજાવવું જોઈએ.
હહ એકદમ કારન કે બધાને એ સુવિધા મળતી નથી હ અ એ માટે પાનીને બગાડ કરવાના યોગ્ય નથી. સારું નથી પાણીના બીગાડ કરવાનું.
હા પાનીનું મહત્ત્વ ઉદ્યોગામાં પન હોય ન
હા ઘના ઉદ્યોગોમાં પાની જરૂરી છે. ફેક્ટરી, કપડાંની મિલ ફૂડ પ્રોસેસિંગ, દવાની ઉદ્યોગ બિજલી, ઉત્પાદક, સાફસફ ફાઈ અનેક ક્ષેત્રોમાં પાની ઉપયોગામાં આવે છે. પન સાથે સાથે ઉદ્યોજક પાણીના બગાડ ન કરે. અને અ ગંદુ પાની સાફ કરવા વગર ના છોડી જોએ.
હા કારણ કે જો કારખાનાઓ ગંદુ પાની નદીમાં છોડશે તો પાની પ્રદુષિત થશે.
હા બહુ પ્રદુષિત થાય છે હા બિલકુલ પ્રદુષિત પાની માનવ, પ્રાની ખેતી અને અન્ય પર્યા પર્યાવરણ બધા માટે હાનિકારક છે એટલે પાનીનો ઉપયોગ જવાબદારી રીતે કરવાના જરૂરી છે.
હા શું પાની પૃથ્વી પર ખૂબ વધારે પ્ર પ્રમાનમાં નથી પછી પાની ની કમી શા માટે પડે ને?
હા પૃથ્વી પર પાની ખૂબ છે. પન એમાંથી મોટા ભાગવાના ખારું સમંદર પાની છે. પીવા માટે યોગ્ય મીઠું પાની ખૂબ ઓછું છે. અને એ ઓછો પાની થી પન ઘનું પાની બર્ફ, હિમાન નદીઓ અથવા જમીનની અંદર છે. ઉપયોગ માટે ઉપલબ્ધ શુદ્ધ પાની મર્યાદિત છે.
હા ઓ એટલે આપને જે પાની સહજ મિલ જાય છે. એ ખરેખર સીમિત સાધન છે.
હા આ એટલા માટે તો પાની બચવાનું જરૂરી છે જો. આપને વિચાર વગર પાની વાપરું સુ તો ભવિષ્યમાં પાનીની તંગી તો વધી શકે.
હા પાની ના અચલતા મુખ્ય કારણો ક્યાં છે?
ઘનો કારણો છે અ પાનીને. બિન જરૂરી બગાડ, વળતી જનસંખ્યા, અ વર્ષાનુ વર્ષ યોગ્ય સાઠો ન કરવાવો. જંગલોની કાપણી ભૂ જંગલાનું અતિ અતિઉપયોગ, નદી તલાવતુ પ્રદૂષણ, હવામાન પરિવર્તન શહરીકરણ અન કોન્ક્રિટ વધાર વધારતી માત્રા.
ઓકે ઠીક છે અ બહજલેનું આતીયુ ઉપયોગ એટલે
એટલે જમીન ને અંદર પાની જે અ આ તમે મેં શાંતિ છે સાંભળાવો હા ભૂજલના આગળ આપે પાણી બચાવો, પાણી સ્વચ્છ પીઓ ઓર પાણીનો બગાડ ના કરો. આટલા તું બી સંંભાળ બચ્ચા નું બી સંંભાળ.
ઠીક છે.
હા મળીશ બોલીસ હા, હમ્મ.
ઠીક છે.
હમ્મ.